કેમ છે, યાદ છે ને, આવતા રવિવારે મારો જન્મ દિવસ છે.?
હા! હા! મને બરાબર યાદ જ છે. હું તો અત્યારથી જ વિચારી રહી હતી કે આપડે આ વખતે શું ધમાલ કરશું. તે કોઈ પ્લાનિંગ કર્યો છે.?
હા મારે આ વખતે કંઈક અલગ કરવું છે. મેં વિચાર્યું છે કે આપણે ઘરે જ એક નાની પણ મસ્ત પાર્ટી રાખીએ, લગભગ ત્રણ કલાકનો પ્રોગ્રામ રાખવો છે. જેથી બધા નિરાંત વાતો. કરી શકે અને એન્જોય કરી શકે.
હા હા ખુબ સરસ વિચાર છે તારો. તો આપણે શરૂઆત કેવી રીતે કરશું? પેલા ગેસ્ટ લિસ્ટ બનાવશું બનાવી લેસું?
હા! મેં આપણા કોલેજના ખાસ મિત્રો, અને થોડા નજીકના સંબંધીઓને બોલાવવાનું વિચાર્યું છે. કુલ વીસ કે પચીસ લોકો થશે, એક ડેકોરેશન અને થીમ, સાંજે પાંચ થી અ સાડા પાંચ સુધી
હા જો પચીસ લોકો આવવાના હોય તો, ડ્રોઈંગ રૂમમાં ડેકોરેશન પણ જોરદાર હોવું જોઈએ ને, તો તેનો પેલી ગોલ્ડ અને બ્લેક થીમ ગમશે તને.?
હા એ થીમ ક્લાસી લાગશે. આપણે દિવાલ પર હેપી બર્થડેનું મોટું બેનર લગાવીશું. અને આજે બાજુ ગોલ્ડ ગોલ્ડન ફૂગ્ગા લગાવીશું. અને હા ફોટો પાડવા માટે એક એક નનો ફોટો બુજ કર કોર્નર પણ બનાવીશું.
ચોક્કસ હું થોડા પ્રોપ પ્રૂફ્સ પણ લઈ આવીશ જેમ કે ચશ્મા મુછો અને ફની કેપ્સ એટલે બધાના ફોટો મસ્ત આવશે.
ઓ હો ડેકોરેશન પછી આપ આપે કઈ ગેમ્સ સાડી રમાડી શકીએ. મને લાગે છે કે ખાલી બેસી રહેેવા કરતા થોડી એક્ટિવિટી હોય તો મજા આવે
હા તો આપણેે હાઉઝિંગ રમી શકીએ અથવા તો મ્યુઝિકલ ચેયર ચેયર પણ તો રમી શકીએ પણ તો તારે કઈ નવું કરવું હોય તો આપડણે ડેમ્બ ચેયર્સ રાખી શકીએ. જેમાં આપણે ગુજરાતી ફિલ્મોના નામ ગેમ્સ કરવાના હોય ગેસ કરવાના હોય ગુજરાતી ફિલ્મના
વાહ એમાં તો બહુ મજા પડશે આપણે વિજેતા માટે નાની ચોકલેટ અથવા ગિફ્ટ પણ રાખીશું અને હા ગરબા વગર તો આપડી પા અધૂરી જ કહેવાય તો છેલ્લે પંદર વીસ મિનિટ જોરદાર ગરબા પણ કરીશું. કે કટિંગ અને જમવાનું ને બધું સાંજે આઠ થી સાત થી આઠ રાખીશું
કેક કે ફ્લોરની ગાવશું ચોકલેટ કે પછી ફ્રૂટ કેક
મને પર્સનાલી બેલ્જીિયમ ચોકલેટ બહુ ગમે છે આપણે બે કિલોની કેક ઓર્ડર કરી દઈશું અને જમવામાં મેં વિચાર્યું છે. કે આપણે લાઈવ પાઉભાજી અથવા પીઝા રાખી શકીએ
પાઉભાજી ઓહો ઓ તો એ તો બેસ્ટ રેશે બધાને ભાવશે પણ ખરા હો સાથે ઠંડા પીણાની છેલ્લી આઈસક્રીમ તો ખરસસો ને
ચોક્કસ મેનુ ફાઈનલ છે હવે બસ રવિવારની રાહ જોવાની છે.
હા ચિંતા ન કર હું શનિવાર રાત્રે તારા ઘરે આવી જઈશ આપણેે બને મળીને તૈયારીઓ કરી લેશુ તારો આ જન્મદિવસ યાદગાર બનાવી જશે.
હા મેં હજુ સુધી એ નથી નક્કી કર્યું કે હું શું પહેરીશ મારે ડ્રેસ ડ્રેસિનલ પહેરવું જોઈએ કે વેસ્ટર્ન
જો થીમ બ્લેક અને ગોલ્ડન છે તો તને કાળા રંગનો વન પીસ ડ્રેસ અથવા ગોલ્ડન વક્સ વાળું સુંદર કુર્તું પહેરવું તો તારા પર ઈન્ડો વેસ્ટર્ન લુક બઉ સરસ લાગશે.
હા તારો વિચાર સારો છે મારી પાસે એક બ્લેક ગાઉન છે જેમાં ગોલ્ડ ગોલ્ડન બોર્ડર છે અને તું શું પહેરવાની છુ.
બહ બ્લુ રંગીન સાડી અથવા મસ્ત ડ્રેસ પહેરવીશ આપણેે બંને સાથે તૈયાર થઈશું ને અને હા તારે પેલા સ્મોક સ્મોકી આઈ મેકઅપ ટ્રાય કરવો જોઈએ છે તો હું બઉ તારા પર બઉ સૂટ થાય છે.
હા. મ્યુઝિક વગેરે તો પાર્ટી સાવ સૂની લાગશે તો કોઈ પ્લેલિસ્ટ વિચાર્યું છે તે
ચોક્કસ મેં મારા ફોનમાં એક આખું લિસ્ટ બનાવ્યું છે સુરત સુરઆતમાં આપણે સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક રાખશું જારે મહેમાનો આવે ત્યારે પછી ગેમ્સ વખતે થોડા ફાસ્ટ બલો બોલીવુડ સોગસશે
હા અને પેલા સનેડો અને તારા વિના શ્યામ તો રાખજે જ આપણા કલેજાના ગ્રુપમાં ગરબા વગર ચેન ન નથી પડતું.
ચોક્કસ મેં તો કિર્દીદાન ગઢવી અને ઐશ્વર્ય મજબુદારના લેટેસ્ટ ગરબા ડાઉનલોડ કરી લીધા છે સ્પીકરની વ્યવસ્થા તે કરી લીધી છે ને
હા મારો મોટો બ્લ બ્લુટૂથ સ્પીકર ફૂલ ચાર્જ હશે. અને તને શું લાગે છે આપડે બધાને રિટર્ન ગિફ્ટ શું આપવું જોઈએ મારે કઈક એવું આપવું છે કે તેઓ સાચવી રાખે
તો આપણે નાના ઇન્ડોર અ પ્લાસ્ટ આપી શકીએ અથવા તો સુંદર હે હેન્ડમેડ ડાયરી અત્યારે પ્લાન્ટ્સ આવવાનો ટ્રેન્ડ પર છે અને એ ઈગોફ્રેન્ડલી પણ છે.
ખુબ સરસ વિચાર તુષાર અને નેહાને તો આ બહુ ગમશે તેઓ પ્રકૃતિ પ્રેમી છે ને અને હા આપણા બધાના ફોટો પાડી પાડીને પછીથી એક ડિજિટલ કોલાજ બનાવી ગ્રુપ માં મોકલીશું.
સાચી વાત છે આ વખતે પાર્ટીમાં આપણે જૂની વાતો પણ તાજી કરીશું હા પેલા કોલેજની પિકનિક વાળા ફોટા પણ પ્રોજેક્ટર પણ બતાવી શકાય ને જો તારી ઈચ્છા હોય તો
અરે વાહ એ તો એકદમ સરપ્રાઈઝ જેવું થઈ જશે તું પેલા ફોટો પેનડ્રાઈવમાં લેતી આવજે
હા. તારા તારા મમ્મી પપ્પા ને પૂછી લે છે ને કે તમને કોઈ ખાસ વાનગી બનાવી છે જો માસી શીરો કે ગુલાબજામુન ઘરે બનાવવા માંગતા હોય તો વેલી આવીને મદદ કરીશું.
મમ્મી કહતા હતા કે એ ઘરે તાજા ગુલાબજામુન બનાવશે. તું આવીશ તો એમને પણ બહુ આનંદ થશે. પપ્પા તો અત્યારથી જ લિસ્ટ બનાવીને બેઠા છે કે માર્કેટમાંથી શું શું લાવવાનું છે.
સરસ તો આપડે શનિવાર સાંજે અ સાત વાગ્યે મળીએે છે તો બધું ફાઈનલ
હા થેન્ક યુ સો મચ તારા વગર આ બધું શક્ય નહોતું રવિવાર ધમાલ કરીશું.
હા હા. તે પેલી નેહાની ફોન કર્યો એ તો અત્યારથી જ પુછતી હતી કે પાર્ટીમાં જમવામાં શું છે અને અને તો બસ ખાવામાં જ રસ હોય છે એને
હ હાસતો વળી એને કઈ દીધું કે કહી દીધું છે જો તું વેલી આવીને ડેકોરેશનમાં મદદ કરીશ તો જ તને એક્સ્ટ્રા આઇસક્રીમ મળશે બાકી તારે હ. લાઈન માં ઉભું જવું પડશે
અને પેલા રાહુલે જ જો પાછો ગિટાર લઈને આવશે સાચું ને ગયા વખતે એણે આખી પાર્ટી માં સેડ સોંગ્સ વગાડીને આપને બધાને રડાવી દીધા હતા.
ના રે ના આ વખતે મેં એને ચોખ્ખું ના કહી દીધું છે કે ભાઈ ગિટાર ઘરે મૂકીને આવજે આ વખતે આપણે ખાલી ડાન્સ અને ધમાલ કરીએ છે. આ અને જો એ લાવશે તો આપડે એને ઘર બામા તાલે ગિટાર વગર ગાળવા કરીશું.
તને ખબર છે મેં આપણા ટ્યુશન ટીચરને પણ વાત કરી હતી કદાચ એ પણ પાંચ દસ મિનિટ માટે અ આવવા આવી શકશે એમ.
અરે વાહ જો સર સર આવે તો-તો બહુ મજા પડી જાય એમને આપણું આખું ગ્રુપ કેટલું ગમે છે આપણે એમને પણ કેક ખવડાવીશું.
અને સાંભળ પેલો હિમાંશુ અને અંજલિ પણ આવાના છે ને એમની વચ્ચે અત્યારે શું ચાલે છે હજુ પણ ઝઘડો ચાલુ છે કે પેચપ થઈ ગયું છે.
અરે હવે તો બધું ધુ બરાબર છે તે જોયું નથી હમણાં જ એમણે ઇન્સ્ટાગ્રામ પર સાથે ફોટો મૂક્યો હતો મારી પાર્ટીમાં કદાચ તેઓ સાથે જ આવશે.
અને આપણેે એક મસ્ત રીલ પણ બ બનાવીશું પેલા ટ્રેન્ડિંગ સોંગ પણ બર્થ ડે ગર્લ વાળો સ્પેશિયલ વિડીયો તો જોઈએ જ ને.
ચોક્કસ મેં મારો ફોન ફૂલ સ્ટોરેજ ખાલી કરી નાખ્યો છે આપણે સ્લો મોશન વિડીયો અને કેન્ટી ફોટો પાડીશું તારા ફોટો પાડવાની સ્કીિલ તો જોરદાર છે જ
હા તો તું તારું પર્સનલ ફોટોગ્રાફર બની જઈશ તે દિવસે બસ તારા મને સરસ નાસ્તો કરાવવો પડશે.
હા સારું-સારું એક એકદમ સારું ચાલ ગીતા તો બધું નક્કી થઈ ગયું ગોલ્ડન બ્લેક ડેકોરેશન પાઉભાજી ચોકલેટ કેક ગરબા મ્યુઝિક ગેમ્સ અને ગિફ્ટ.
પરફેક્ટ તો હું કાલે સાંજે બજાર જઈને પેલા પ્રોપ્સ અને રિટન ગિફ્ટ લઈ આવીશ તું બસ તારા મમ્મીને કેહેજે કે મને પણ રસોડામાં થોડુંક કામ આપે મને માસીના હાથની રસોઈ શીખવી છે.
ચોક્કસ મમ્મી તારીજ રાહ જોઈ જોશે મળીએે ત્યારે બાય.
બાય.